જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ હું મજામાં છું. તમે જણાવો, તમે કેમ છો? હું પણ એકદમ મજામાં છું. હા, આજે ઘણા દિવસો પછી ફોન કર્યો. ચલો ને ત્યારે કોઈક સરસ મજા ના વિષય પર ચર્ચા કરીએ.
હા, જણાવો તમે. કયા વિષય પર ચર્ચા કરીએ?
હા અ આજે કઈક પોલ્યુશન એવા વિષય પર કરીએ ચાલે
હા, ચાલશે પ્રદુષણ તો એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ચલો શરૂ કરીએ.
હા, આજકાલ તો જોઓને આજુબાજુ જ્યાં જોઈએ ત્યાં પ્રદુષણ જ એટલું સરસ વધી ગયું છે એટલું બધું વધી ગયું છે સરસ તો બિલકુલ ના કહેવાય એને તો એટલું વધી ગ છે કે બહાર જવું પણ એટલું મુશ્કેલ થઈ ગયું છે આપણે ક્યાંક જઈએ તો આજુબાજુ એટલું પ્રદૂષણ હોય છે કે આપણા શ્વાસમાં એ બધી જે હવા જાય છે એ આપણને સ્વાસ્થ્ય પર નુકસાન કરી શકે છે.
હમ્મ, એ તો બરાબર કીધું તમે કે આપણને સ્વાસ્થ્ય માટે કેટલો ખરાબ છે, કેટલો હવામાં? પછી પાણીમાં કેટલી જગ્યા પ્રદુષણ ફેલાઈ ગયો છે તો એ આપણને પ્રદુષણથી બચવા જોઈએ તો આ પ્રદુષણ ના લીધે આપને બહાર પણ જાય તો એવી ખરાબ હોવાથી આપણે બીમાર પણ પડી શકીએ છીએ તો આપણે કેટલું ધ્યાન રાખવા પડે.
સાચી વાત છે અને પ્રદૂષણ ખાલી એક જ પ્રકારના થોડી છે કેટલાય ચાર થી પાંચ પ્રકારના તો આપણી આજુબાજુ પ્રદુષણ છે જેનાથી આપણે રોજબરોજના જીવનમાં આપણે એનો સામનો કરવો પડે છે એનાથી બચવું પડે છે અને અમુક પ્રદૂષ નું કારણ તો માનવી પોતે છે માણસો જ પ્રદૂષણને વધારે છે. જેમ કે જળ પ્રદુષણ થઈ ગયું. ધ્વનિ પ્રદુષણ થઈ ગયું, વાયુ પ્રદુષણ, જમીન પ્રદુષણ આ બધું પ્રકારનું પ્રદુષણ કુદરત તરફથી થોડી આપ ને મળે છે માણસ જ અ પ્રદૂષણને વધારે છે.
હા, એકદમ સાચી વાત કરી તમે કે માણસ જ પ્રદુષણ વધાવે છે આ બધા પ્રદુષણ માણસ ના લીધે જ થાય છે. વાયુ પ્રદુષણમાં આપણે જોઈ શકીએ છીએ કે કેમ થાય છે કારણ કે વાહનો માંથી નીકળતા ધુમાડાની તરફ એના લીધે થાય છે તો આપણને વાહનનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ લોકોની ઘરમાં બે જેટલા સદસ્ય હોય એટલા વાહનો આપણને જોવા મળે છે તો વાહનનો ઉપયોગ થોડો ઓછો થાય તો પ્રદુષણ થોડો ઓછો ફેલાય તો એ મુખ્ય કારણ છે વાયુ પ્રદુષણનો પછી કારખાનાઓનો જોમા ધુમાડો ફેલાય બહાર એનાથી પણ વાયુ પ્રદુષિત થાય છે પછી કચરો અને પ્લાસ્ટિક આવા બધાથી પણ અ હવા કેટલી પ્રદુષિત થાય છે તો આ બધું રોકવું જોઈએ.
સાચી વાત કહી તમે અને આજે તમે કીધું વાહનોનું તો એમાં જે વપરાતું પેટ્રોલ, ડીઝલ એ જે વાહનોમાંથી ધુમાડા બહાર નીકળે છે એના લીધે હવામાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ખૂબ જ વધી જાય છે સાથે-સાથે તે સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન જેવા ઝેરી વાયુઓ જે છે વાતાવરણમાં પડે છે અને એ જ પછી આપણા શ્વાસ મારફતે આપણા શરીરમાં જાય છે જેનાથી આપણને ફેફસાના રોગો, શ્વાસ સંબંધિત સમસ્યાઓ અસ્થમાં જેવી મોટી-મોટી બીમારીઓ પણ થઈ શકે છે આપણને.
હા એ એકદમ સાચી વાત કરી, કે એનાથી આપણને કેટલી ઘણી બીમારીઓ થાય છે. શ્વાસની કે કેટલી બધી બીમારીઓ આ પ્રદુષણ ના લીધે જ થાય છે.
સાચી વાત છે, તો આપડે એના થવા પ્રદૂષણ થવાના કારણો, અને આ પ્રદૂષણ ઘટાડવાના ઉપ ઉપાયો વિશે જાણવું જોઈએ. જોઈએ, કારણ કે આપણને જો એના થવાના કારણો વિશે જ્ઞાન હશે, તો જ આપણે એને રોકવા માટે અથવા એને ઘટાડવા માટેના અમુક પગલા ભરી શકીશું, સાચું કહ્યું ને મેં?
હા એકદમ સાચી વાત કહી કે આપણને પ્રદુષણ ઘટાડવા માટે, કેમ એ થાય છે. એ જાણવું ઘણું જરૂરી છે, તો એના કારણો ખબર હશે તો જ તો આપણને એને ઘટાડવાની કોશિશ કરી શકીશ તો એના કારણો જાણવા આપણને એ એનો જ્ઞાત આપણને હોવું જ જોઈએ પછી આપણે જોઈ શકીએ છીએ કે જળ પ્રદૂષણ કેના એના લીધે થાય છે તો, નદીઓમાં જે ગંદુ પાણી છોડવામાં આવે છે. એના લીધે થાય છે કેટલી મોટી મોટી, અ ઇન્ડસ્ટ્રીઝ એ બધી નદીમાં પોતાનું પાણી કે આવું બધું ગંદુ કરી દે છે હવા છોડે છે. કે પછી ગેસ છોડે છે એના લીધે પણ, અ જળ પ્રદૂષિત થાય છે. પછી લોકો અંદર કચરો ફેંકે છે પ્લાસ્ટિક ફેંકે છે એના લીધે પણ જળ પ્રદુષિત થાય છે, તો એ બ બંધ કરવા જોઈએ. તો, આપણે થોડુંક ઘણું જળ પ્રદુષિત હોવાથી બચી શકશું.
સાચી વાત કરી એકદમ સાચી વાત કરી અત્યારે લોકો દરિયા કિનારે બીચ પર ફરવા જાય ત્યારે પોતે સાથે લઈ ગયેલા જે પ્લાસ્ટિકની બોટલો કે પછી સાથે કોઈપ પેપર ડીશ એ બધું ખાવા માટે લઈ ગયા હોય તો એ ત્યાં જ ફેક કિનાવે છે. અને ત્યાં જ કચરો કરે છે. એ બધું પછી સમુદ્રમાં ભળે છે. અને એના લીધે જળ પ્રદૂષણ વધે છે સાથે-સાથે લોકો એ પણ વિચાર નથી કરતા કે જળ પ્રદૂષણના લીધે પાણી તો ગ થાય જ છે, પરંતુ પાણીમાં રહેતા જે જળચર જીવો છે માછલી કાચબો એ બધાને પણ આ નુકસાન થાય છે. કારણ કે એમનું તો એ રહેવા મતલબ રહેઠાણ છે. પાણીમાં જે લોકો રહે છે. તો આ બધા ગંદા પાણીથી આ બધો કચરાથી પ્લાસ્ટિકના કચરાથી એ જળચરજીવોના સ્વાસ્થ્ય પર કેટલું નુકસાન થતું હશે, તો એને બચાવ આ જળ પ્રદૂષણ ઘટાડવા, માટે સરકારે અમુક પગલાં પણ ભર્યા છે, જેમ કે કંપનીઓ જે પોતાનું ગંદુ પાણી પોતાનું જે વેસ્ટ માટે મટેરિયલ હોય છે, એ આજુબાજુના નદી નાળામાં છોડી દે છે. એની જગ્યાએ એ પાણીને, રિસાયકલ કરીને પછી નદી નાળામાં છોડવું જોઈએ, આ બધા કડક પગલાંઓ પણ સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે.
હા ફ સાચી વાત કરી કે ભાઈ, કે પ્રદૂષણ લોકો માટે ગવર્મેન્ટે પણ ઘણા બધા ઉપાય નીકળ્યા છે અને ઇન્ડસ્ટ્રીઓ માટે, કહ્યું છે કે ભાઈ તમે આ બધા પગલા ભરો. તો એ ઘણા બધા આપ અ લોકો ઉપયોગ કરીને જ જમીન, જળને પ્રદૂષિત થવાથી બચાવી શકે છે, પછી આપણે જોઈ શકીએ છે કે એ પછી, આપણે જે પાણી પીએ ગંદુ પાણી આવે એ કેટલું અશુદ્ધ બની જાય છે તો પીવાનું પાણી પણ પેલા કેટલો સારો અને સાફ પાણી આવતું, કોઈ પણ જગ્યાએથી પાણી પીવામાં આવું ડર ન રહેતું. હવે તો આર ઓ ના પાણી વગર તો કોઈ બીજું પાણી પી પીવાય પીવી પણ નહીં શકાય.
ગંદુ પાણી પીવામાં આવે, તો અ જે અમુક સ્વાસ્થ્ય સંબંધિત રોગો પણ થાય છે આપણને. તો એ અ રોગો ન થાય એના માટે પણ આપણે જળ પ્રદૂષણ ઘટાડવું જોઈએ. કોલેરા જેવા રોગો જે પાણીથી થતા રોગો છે. તો આપણે શુદ્ધ પાણી પીવું જોઈએ, અને શુદ્ધ પાણી પીવા માટે પહેલા તો આપણે જળ પ્રદૂષણ ઘટાડવું પડશે. હવે ત્રીજા પ્રદુષણ ની વાત કરીએ આપણે તો ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ, જે માનવો, આ જે ડીજે મોટાના મોટા લાઉડ સ્પીકરો, કે પછી વાહનમાંથી નીકળતા અવાજો, એના લીધે પણ ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ થાય છે. મોટી મોટી મશીનો જ્યારે ચલાવવામાં આવે છે, ત્યારે પણ એનો મોટો અવાજ, જે ધ્વનિ પ્રદૂષણનું કારણ બની શકે છે. કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે કોઈ બર્ડે પાર્ટી હોય ત્યારે મોડી મોડી રાત સુધી ડી જે ના અવાજો, મોટા-મોટા સ્પીકરના અવાજો લાઉડ વોલ્યુમે વગાડવામાં આવે છે. તો એને પણ થોડા ઓછા કરવા જોઈએ. એના આસપાસ રહેતા અ લોકો બિલ્ડિંગમાં, એમને પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એમને શું સરખી રીતે ઊંઘ નથી આવતી. પછી એમને તણાવ રહે છે. તો ધ્વનિ પ્રદૂષણથી બી આવા અમુક અ પ્રોબ્લેમ થઈ શકે છે લોકોને.
હા, એ એકદમ ખરેખર સાચી વાત કરી. કે ધ્વનિ પ્રદૂષણથી ભી કેટલા લોકોને પ્રોબ્લેમ થાય છે. કેમ કોઈની એક્ઝામ હોય તો એ ભણી શકે નહીં, ઘણો લાઉડ મ્યુઝિક હોય તો એનાથી એમને કેટલો ડિસ્ટર્બ થાય. કોઈ મોડી રાત સુધી અ મોડી રાત્રે સુધી આવાઝ કરતો હોય તો સામેવાળા વ્યક્તિ કે કોઈ બિલ્ડિંગમાં કે આજુબાજુે રેતા વાળા, રહેેતા લોકોને પણ ઘણો પ્રોબ્લમ ફેસ કરવામાં આવે. તો છે તો, બધું આવું બધું રોકવું જોઈએ, કે મોડે રાત્રે સુધી વધારે પડતો અવાજ નહીં કરવું જોઈએ એ ધ્વનિ પ્રદૂષણ થી જ લોકોને કેટલી બધી અ સાંભળવાની પણ દિકકત થાય છે. તો ઘણો લાઉડ
હા, એ વાત તો તમે સાચી કહી. અને સાથે સાથે બીજા પ્રદૂષણો. હવે આપણે હવાનું પ્રદૂષણ છે, તો એને ઘટાડવા માટે આપણે જે શું કેહવાય આપણી અગાસીમાં, કે આપણી ગેલેરી છે, એમાં આપણે નાના-નાના છોડવાઓ વાવી શકીએ જેનાથી આપણને શુદ્ધ અને તાજી હવા મળે હવે આપન અ આ બા આજુબાજુમાં તો ઘણા વૃક્ષો કપાતા હોય છે પરંતુ એ જ એની જગ્ ગયા એ આપણે ગેલેરીમાં કે પછી ટેરેસ પર વૃક્ષો વાવી શકીએ પણ હવાનું પ્રદુષણ તો ઘટશે અને સાથે-સાથે આપણને શુદ્ધ ઓક્સિજન પણ મળશે.
હા, એ તો છે જ હવા નું પ્રદુષણ આપણને રોકવું જોઈએ અને શુદ્ધ હવા આપણને મળે એવું આપણને કંઈક ના કઈક કરવું જોઈએ ને આપ જમીન નો પણ કેટલું પ્રદુષણ થાય છે અ એ પ્લાસ્ટિક ના લીધે થાય છે કારણ કે લોક લોકો વધારે પડતું પ્લાસ્ટિક યુઝ કરે છે એનો ઉપયોગ થી જમીન પ્રદુષિત થાય છે પછી કચરાનું યોગ્ય રીતે સંચાલન ન થાય એ માટે પણ આપણ અ જમીન પ્રદુષિત થાય છે તો એ બધા આપણને જમીન પ્રદુષિત ન કરવું જોઈએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ એથી આપણે પ્લા જમીનો પ્રદુષિત થવાથી બચી શકશે.
સાચી વાત છે કારણ કે તમે જે રીતે કીધું એ જ રીતે પ્લાસ્ટિક એ વર્ષો સુધી ઓગળતું નથી જમીનમાં જમીનની અંદર ભળી નથી જતું વર્ષો પછી પણ જો એને કાઢવામાં આવે તો એ એવોનું એવું જ રહે છે જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. જો એના પર કોઈ પાક લેવામાં આવે તો પાક પણ નહી પાકે એટલા માટે જમીનનું પ્રદૂષણ પણ એ મુખ્ય પ્રકાર છે જે માનવ સમાજ માટે એક કોઈ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. ચાલો, ત્યારે આ બધા પ્રદૂષણ પણ વિશે ઘણી માહિતી મળી. અ આપણે પ્રદુષણ ઘટાડવા માટે ના પગલા ભરીશું. સ્વાગત
હા, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો.